છો જય શ્રી કૃષ્ણ. હું પણ મજામાં શું કરતા છો તમે?
કંઈ નહી તમને તો બસ કોલ જ ચાલુ હતો.
હમ શું પછી તમારી બાજુ વર્ષા આવી કે નથી આવી?
હા ચાલુ જ છે વરસાદ તો.
હમ
તમારા બાજુ?
અમાર બાજુ બી હવે બે ત્રણ દિવસ પહેલા આવ્યું હતું અને ત્યારે તો બવ વીજળી બીજળી બી બવ વધારે હતી. અહિયા તો સેલફોન ટાવર રે ને એના પર વીજળી પડેલી પછી
હા અહીંયા તો હમણાં હમણાં જ ચાલુ થયો છે વરસાદ.
હમ મતલબ અહિયાં બી એક બે દિવસ જ આવ્યું છે હજુ તો કઈ બવ ગરમ થતું છે અહીંયા બી
બરાબર
હમ
હા તો આપનો ટોપિક છે જલ્દી ઉઠવાના ફાયદાઓ
હા હા એ તો હ જો જલ્દી ઉઠવાના તો બહ બધા ફાયદા છે તમે જેટલા જલ્દી ઉઠશો એ આપણે બોડીને અને પછી આપ માઇન્ડને બી બહુ વધારે ફરક પડે એનો
બરાબર છે
હ શરીર માં બહુ બધા ફાયદાઓ થાય છે સવારે ઉઠવાથી આપણે યોગા કરીશું કસરત કરીશું તો અને મનને પણ શાંતિ મળશે શાંત વાતાવરણ હોય ને સવારે
હમ એ તો હાથચું કીધું તમને કેમ કે જો શાંત વાતાવરણ હોય અને આપડે પછી ખબર બી પડે નેચરમાં જો અ પશુ પક્ષી હોય એ એમનો અવાજ બી સંભળાય પછી અ જો નેચરલ ફ્રેશ હવા હોય એ બી આપડે મળતી હોય રે પછી આપડે કસરત કરવાને બી ટાઈમ મળી જાય સવારે વહેલા ઉઠી ને
બરાબર છે ને કસરત કરવાનું તો હવે જરૂર જ છે આજકાલના જીવનમાં
હમ એતો છે જ નહી કસરત હવે એવું થઇ ગયેલું છે કે જેટલી આપડે વધારે કસરત કરશું ને એટલ સારું રશું ને ને તો પછી જો કસરત અગર ઓછી થઈ જાય ને પછી આપડી બીમારીઓ વધારે થઇ જાય
હા હા અને પાછું આપને મનને પણ ફાયદો મળે છે તનાવ ઓછો રહે છે જરા ટેન્શન ઓછું થાય આજ આજકાલના જીવનમાં તો ટેન્શન પણ બહુ બધું રહે છે હવે
હ
અને ધ્યાન પણ હોય ધ્યાન પણ એકાગ્રત થાય છે મેડિટેશન આપણેે કરી શકીએ છીએ સવારે તો આપડા મનને પણ શાંતિ મળશે ને પોઝિટિવ વિચારો પણ આવે છે સવાર સવારે કોઈ એમ નેગેટિવ થોટ્સ આવતો નથી
એ તો છે જ કેમ કે જો આપડો માઈન્ડ ફ્રેશ રહે પછી આપડે જેટલા વધારે કામ આપડું થતું હોય એ આપડે કરી લેવું પછી જો કય કય વાર તો આપડે પછી માઈન્ડ અગર ફ્રેશ નહી રહે તો આપડે એકદમ ચીડચીડ પણ જેવું થઈ જાય અને આપણું કામ જો રે એ બી પેન્ડિંગ રહી જાય પછી
બરાબર છે ને સવાર સવારે એવું છે આપ ણે કેમ ચાલવા જઈએ કઈકશે કરવા માટે જઈએ તો આપણને એમ પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળે છે
હમ એ તો
હા ને વિદ્યાર્થીઓ માટે તો ફાયદો છે જ હવે કોઈ એક્ઝામ હોય તો સવારે ઉઠીને આપણે વાંચી શકીએ છે મન પણ શાંત હોય છે તો બધું યાદ પણ રહી જાય છે યાદશક્તિ પણ સુુધરે છે અને પરીક્ષાની તૈયારીમાં પણ વધારે સમય મળે છે
હમ એ તો સાચું કીધું તમને કેમ કે જો આપડણે સવારમાં જેટલું વાત સો એ આપડું બધું ધ્યાનમાં રે અને આપડ જ એક્ઝામ હોય ત શવા માટે બહુ સારું થયું પછ આપડ
હા એમ બ વધારે સમય મળે છે આપડણે સવારે ઉઠશું જલ્દી તો પણ આજકાલ શું છે કે લેટ નાઈટ સુધી બધા જાગે છેને સવારે તો ઉઠવામાં પ્રોબ્લેમ જ પડ શ બધને
હમ એ તો તમને હા
અમણા તો કોઈ જલ્દી ઉઠતો જ નથી
એ તો છે જ પેલા તો બહ વધારે જલ્દી ઉઠી જતા હતા પણ નમણાં જો મોબાઈલ બહ વધારે ટાઈમધી રા. ના જોતા રહે પછી હવારમાં આંખું જ ની ખુલે પછી.
હા એજ છે ને આપણે પૂરતી ઊંઘ પણ જોઈએ ને
હમ એ તો છેજ નહી હવે મતલબ એવું થઈ ગયેલું છે કે ભાઈ આપડો જેટલો મે બોડી મેન્ટેન રાખો છો ને એ એટલો આપડે સારું રે પણ હવે એવું નથી. જો તમે પછી ફાસ્ટ ફૂડ વધારે ખાવા પછી મોબાઈલ યુઝ વધ ત્યારે એમાંથી આપડે ને સાઈડ ઇફેક્ટ બહુ વધારે થઈ જશે
વધારે થાય છે હા બરાબર છે આજકાલ તો ફાસ્ટ ફૂડના લીધે પણ બહુ બધી બીમારીઓ થાય છે
છે ના
હા ને આપણે જો સવારે જલ્દી ઉઠીએ તો આપણે કામમાં પણ સારું એવું. ટાઈમ મળી જાય છે દિવસ નું આયોજન સારી રીતે થઈ જાય છે પછી કામ પણ આપણું સમયસર પૂરું થઈ જાય છે. નાને
એ
એક્ટિવિટી પણ વધે છે હા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પણ મદદ મળે છે તમને હમ
અને જો આપડે પશું
હા
આપડે પછી સવાર સવાર માં આપડે કોઈ ન્યુઝપેપર એ હોય એ બી આપડે ખબર પડી જાય કે ભ આપડે આસપાસ શું ચાલતું છે શું નથી આપડી ખર પેપર આપડે રીડ કરી શકો છો
હા અને સવારે સવારે બને ત્યાં સુધી બધું પોઝિટિવ કામ જ કરવાનું ફોનને દૂર જ રાખવાનું. ફોન ના રેડિયશનથી બી આપણને શરીરમાં ફરક પડે છે.
એ તમને હાથ ચૂકી દ આપડે જેટલે ફોન સવારમાં દૂર રાખશું ને એ એટલો હાર્ડ રહે
હા આપણા શાંતિ બને રહે દિમાગ માટે પણ સારું હોય મનને પણ શાંતિ બને છે.
એજ નહી પણ જો તમે હમણાં ને મતલબ નાના છોકરાઓ બહ વધારે જોય છે. ફોન સવાર સવાર માં ઉઠી જાય અને રળિયા કરે પછી ઘરના એમને ફોન આપી દે તો તમને
હા એ બહુ ખોટી વાત છે.
હમ કે જને
એ બહ ખોટી વાત છે નાના છોકરાઓને નહી આપવું જોઈએ ફોન તો હમણાંથી જ આદત લાગી જાય છે.
એમાં પછી ના એમનું જો તમે એ કોઈ કોઈ વાર એવું થઈ જાય કે એ જરાક જરાક વાતો પર રળિયા કરી અને ઘરના એમને બી ખબર પડી જાય છોકરાઓને. કે આપ થોડુંક પણ રડ્યો રડશો ને તો પણ આપણે મોબાઈલ મળી જશે તો એ થોડીક થોડીક વાર પણ રડ્યા કરે અને મોબાઈલ મળી જાય એમને બી.
નહી એ પેરેન્ટ્સની ભૂલ છે તમેને બાળકોને રમકડા આપવા જોઈએ. ને કઈ ગાર્ડન માં લઈ જવાનું એવું કઈ કરવાનું ફરવા માટે લઈ જવાનું. સાયકલિંગ કરાવવાની પણ ફોન તો નહી આપવાનો.
હમ એ તો છે જો સવાર સવારમાં છોક-' નાના છોકરાઓ બી કશે સાયક્લિંગ માટે બી જશે ને તો એમની બી બોડી ની કસરત થઈ જાય છે.
હા બરાબર છે. અને એનાથી દિમાગ પણ ફાસ્ટ થાય છે તમારું.
હમ એ
હા તમારી જી
હા શું કેવું છે તમે?
તમારા જીવનશૈલી માં પણ સુધારો થાય છે નિયમન રૂટીન બને છે પછી સમયનોો સારો ઉપયોગ થાય છે અને મોબાઈલ અને સોશિયલ મીડિયા માં ઓછો સમય બગડે. ડિસિપ્લિન પણ બને છે.
એજ નહી એ છોકરાઓને બી ખબર પડે પછી જો રિયલ લાઈફમાં શું છે અને આપડી મોબાઈલ વાળી લાઈફમાં શું છે? કેમ કે જો છો હવે એવું થઈ ગયેલ છે કે સવારમાં જ ઉઠીને બધા જ એવું નહી કે ભાઈ છોકરા હ જો મોઠા માણસ લો કહો કે નાના છોકરા સવાર માં ઉઠી ને મોબાઈલ જ જોતા રે. એમને એવું નથી કે ભાઈ આ મોબાઈલ વગર બી બીજું કઈ લાઈફ છે.
બરાબર છે.
બાકી બીજું શું કેવું તમે?
કઈ નહી એ જ કે બહ બધા ફાયદાઓ છે સવારે જલ્દી ઉઠવાના. સારો આરોગ્ય બને છે તમને વધુ ઉ ઊર્જા મળશે. પછી એકાગ્રતા વધે છે તનાવ પણ ઓછો થાય છે ને અભ્યાસમાં પણ સુધારો થાય છે સમય નું સારું આયોજન બનશે. સફળતા તરફ પણ આગળ વધવામાં મદદ થાય છે.
હમ એ તો છે જ.
હા અને શારીરિક હા બોલો
અને હવે જો તમે જેટલા મતલબ હવે જો એ વરસાદના સિઝનમાં આપણે જેટલા સવારે જલ્દી ઉઠશું ને એટલું ફ્રેશનેસ ફીલ થાય છે આપડે કેમ કે જો પછી વરસાદ અગર ચાલતી હોય તો આપણે જેટલા લેટ ઉઠશો તો પછી એ બધું વાતાવરણ ઠંડુ થઈ જાય એકદમ નોર્મલ રે
હા પણ સવારે આ સિઝનમાં તો ઉઠવામાં જરેક પ્રોબ્લેમ પડે છે.
હમ એ તો છે જ
હા ને સવારે આપડણે જદી ઉઠીએ તો આપણને જવા કેમ કોઈ વધારે બીમારીઓ પણ નથી થતી.
હમ એ તો એ સાચું કીધું તમને હ
હા એમ મનની શાંતિ બની રહે છે. હા સારું ચલો થેન્ક યુ બાય.
હ